હા મિત્રો અવાજ આવે છે
હા મિત્રો મારો અવાજ આવે છે તો આવે છે મારો અવાજ
હા હ મિત્રો તો હું એક ટોપિક વિશે માહિતી જીધી હતી તો આરોગ્ય અને સ્વસ્થતા વિશે કઈ માહિતી આપી શકો
હા મિત્રો આ તો ઘણું સારું કહેવાય આરોગ્ય એ આપણા જીવનમાં ખુબ જ મહત્વની વાત છે સ્વચ્છતા પણ એ એ ખૂબ જ મહત્વની વાત છે મિત્રો હું તને ડિટેલમાં માહિતી આપી શકું મ આપણે મેન વસ્તુ તો એક રીતે એવી વસ્તુ ગણી શકાય કે જ્યાં હમ આપણે જો સ્વચ્છતા રાખીએ તો ઓટોમેટિક આરોગ્ય એ ખુબ જ અ ખુબ જ મહત્વની વસ્તુ છે જો આપણે સ્વચ્છતા ના રાખીએ તો આરોગ્ય આપણા આપણને ગમે તે રોગનોો ભોગ બની શકીએ છીએ્ર જો આપણા જીવનમાં સૌપથમ સ્વચ્છ આપણું શરીર હોવું જોઈએ આપણા સ્વચ્છતાની વાત કરીએ સૌપથમ મિત્ર જો આપણ શરીર જો જો આપણું શરીર જો સ્વચ્છ હોય તો આપણું મન પણ સ્વચ્છ રહે અને આપણું મન સ્વચ્છ હોય તો આપણું તન પણ સ્વચ્છ રહી શકીએ એના માટે આપણે પોતાને પોતાનાથી શરૂઆત કરવા પડે જો આપણે પોતાને સ્વચ્છ રાખવાની જરૂરિયાત છે જરૂરિયાત જવાબદારી આપણી ગણી ાય કેમ કે જો જરૂરિયાત એમ તો ગણાવી શકાય કેમ કે પોતાની મેળે પોતાને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે આપણે છો ત્યા જમપ એ એ કહેવત ખૂબ ખૂબ જ પ્રચલિત ખુબ જ પ્રચલિત ગણાવી શકાય કેમ કે જયારે સ્વચછતા આપણે રાખીએ છીએ આપણા ઘરમાં હોય ઘરની બહાર હોય કે કોઈ પણ જગ્યાએ જો આપણને એવું લાગે જો ગંદકી જતા એ ખૂબ જ અગત્યની છે આપણે ગંદકીથી આપણે દૂર રહેવા માટે આપણે સ્વચ્છ રાખવું જોઈએ આપણે હોસ્ટેલમાં હોસ્ટેલમાં હો કે પછી ઘરમાં કે સ્કૂલમાં હોય ત્યારે ઘરની બહાર હોય કે પછી આપણે હોસ્ટેલમાં ભાર સ્વચ્છતા એ આપણા જીવનનું મુખ્ય ભાગ બનાવવો જોઈએ એ ખૂબ જ મહત્વનું છે મિત્રો કેમ કે સ્વચછ સ્વચ્છતાનો મુખ્ય ભાગ આપણા જીવ ના ન રહી શકે ત પણ કેમ કરીને આગળ વધી શકાય એની સીધી અસર મિત્રો આરોગ્ય પર પડે છે શું તારી તોનું છે
હા મિત્ર આરોગ્ય અને સ્વચ્તા વિશે માહિતી જણાવ તે ખુબ જ અગત્યની છે જેમકે સ્વચ્છતામાં જોઈ ને તો જો આપને પોતાનું સ્ચ્ રાખીએ તો સમાજ ન બી સ્વચ્છતા થઈ શકે એમ જોઈએ તો જ આપણે પોતાની શરીરની તેમજ આપણા ઘર કે જે રૂમ હોય તેને છતા રાખવાથી આપણા તે સમાજમાં બ આવી શકે જો પોતાની જ ના છતા રાખીને બીજાનું જ્ઞાન આપવાથી કઈ સ્વચ્છતા આપણા વિસ્તારમાં થઈ શકે ના આપણે જો પોતપોતે રીતે પોતાની કરીએ તો આપણું ઓટોમેટિક આપ વિસ્તાર સમાજમાં તેમજ આપ ભારત દેશનું બી સ્વચ્છતા થઈ શકે શું તમે કઈક સ્વચ્છતા વિશે માહિતી આપશો કે સ્કૂલમાં તમને કઈક
અમે ક છે સ્કૂલમાં સ્વચ્છતા એ ઘણી મહત્વનો ભાગ બાજવે છે કેમ કે જયારે નાના બાળકોને સ્વચ્છતા વિશે જ્ઞાન આપવામાં આવે છે ત્યારે એ ખુબ જ મહત્વનું હોય છે જો સ્વચ્છ ના રાખીએ તો આપણે જીવો અનેક રોગોનો ભોગ બનીએ છીએ જો સ્કૂલમાં નાના પાયે જો બાળકને સ્વચ્છતા ના આપવામાં આવે છવછતા આપવામાં ના આવે તો પછીથી મોટા થયા ત્યારે એ લોકો જ્યાં ત્યાં કચરો ફેંકે અને પોતાના પોતાને પોતાના છોછ રાખવા ના રાખે પરંતુ એ જય્યારે આપ નાનપણથી મા બાપ જ્યારે બાળકને શીખવે છે કે આપણે સ્વચ્છ રાખવાનું સ્વચ્છ આપણું શરીર હોય તો આપણું મન પણ સ્વચ્છ હોવું જોઈએ એ ખુબ જ અગત્યની મહત્વની વાત છે કેમ કે આપણે જો નાના બાળકોને નાનપણમાં ના શીખાવીએ તો પછી ક્યારે શીખાવએ કહેવાય છે ને કે નાનો છોડ જેવો વાળો તેવો વાળે પરંતુ જ્યારે મોટો હોય મોટો મોટો એ છોડ થાય છે ત્યારે આપણને એને વાળીએ તે જોડ તો તૂટી જાય છે એ એમ જ રીતે આપણે જો નાના બાળકો છે તો નાના બાળકોને બાળપણમાં જ આપણે સ્વચ્છતા ના આપી શકીએ તો પછી એ મોટા થાય તો પછી કોઈનું માને નહીં કોઈનું કઈ પણ નહી કરે આપણે સ્કૂલની તમે વાત કરો તો સ્કૂલમાં હરેક બાળકોને મારી પોતાની વાત કરું તો આપણે જે કરીએ છેએ તે સ્કૂલમાં એક એક દિવસનો વારો આવે કે આ તમાર વાળું અને એ દિવસે પણ અમે વ્યવસ્થિત રીતે પોતું મારતા સ્વચ્છતા રાખતા જેના કારણે ભણવાની બી કઈ મજા જ અલગ આવે અને બધા લોકો સાથે અને જે સ્વચ્છ રાખવામાં આવે એને ઈનામ આપવામાં આવતું જેના કારણે બધા લોકો પોતાનો વારો એટલે પોતાની રીતે વ્યવસ્થિત રીતે સ્વચ્છ રાખીને પોતાના ઈનામ મેળવા પરંતુ અમે ઈનામ મેળવવા નહી પણ આપણો રૂમ સારી રીતે કેટલો સ્વચ્છ રહ્યો છે એ ખુબ જ અગત્યનું છે રૂમમાં જાળિયા કે જાળિયા પાડવાનું કે પછી બેન્ચિસ ની ચેક કે પછી જે બ્લેકબોર્ડ આપવામાં આવ્યું હોય એ વ્યવસ્થિત રીતે સાફ પાણીના પરતા સાથે સાફ કરવાનું જે ચોક હોય એ ચોક ના નાના નાના ટુકડા એ ડસ્ટબીનમાં નાખવાની એ જવાબદારી આપણે પોતાની હોય છે મિત્રો કેમકે એ વિદ્યાર્થી વિદ્યાર્થી નાના પયાથી ના શીખે તો એ ક્યારે શીખશે એમ એ નાના પાયેથી પોતાના વિચારો પોતાના સંસ્કારું આપજ હત જે જે નાના બાળકો છે સ્વચ્છતા રાખે તો એનો આરોગ્ય પર કે અસર થાય એ. ખૂબ જ મહત્વનું છે જો મુખ્યનું મેન કારણ છે કે જો આપણે સ્વચ્છતા રાખીએ તો આપણાોગ રોગ રોગ આપણા દૂર જાય પરંતુ કેટલાક ચોમાસા વિસ્તારોમાં કેટલી જગ્યાઓ પાણી ભરાય છે અને કેટલીક જગ્યાએ પાણી ભરવાના કારણે મચ્છર ઉત્પન્ન થાય છે જેના કારણે તાવ મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગોથી આપણને રોગો આપણને આવીને અટકે છે જે જેના કારણે એ રોગોથી છે પછી મેડિકલ અને જે આપણે દવાખાનામાં ના આપણે મારવા પડતા હોય છે આપણે દવા ટા મારવા ન જઈએ તો આપણે આપણા જીવનમાં સ્વચ્છતા રાખવી ખુબ જ મિત્ર મહત્વ હો છે જો આપણે સ્વ્છ સ્વચ્છતા રાખીશું તો આપણને જે મેડિકલમાં આપણને જે પૈસા ભરવા પડે છે જે આપને દવાખા પૈસા ભરવા પડે છે આપણે ભરી ભરવા ના આપણે પામીએ કેમકે આપણે સ્્વચા તો રોગો આપણા દૂર જાય છે આપણે જો આપણે કેટલાક લોકો જો છે એવ પોતાના જીવનમાં અઠવાડિયા ત્રણ દિવસ પર એવા નાહતા હોય છે એ લોકોનુંું શરીર પરસેવાથી ગંદાતું હોય છે પરંતુ મિત્ર હું તો એવું જ કેવા માંગુ છું કે એક દિવસમાં પણ બે વખત ના એ તો આપણે શરીર ને સ્વચ્છતા રહીએ અને મને એવું લાગે ત્યાં સુધી તું આખા દિવસમાં ત્રણ વખત નાતો હશે એવું મને લાગે છે શું કેવાનું છે તારા મિત્ર
હા મિત્ર આપણે તમે વાત કરી તેમમ તો સાચી છે દિવસમાં ત્રણ વાર ના આવજાય પરંતુ હું બે વાર ના આવ છું તો છોા બાળપણથી જો શીખવાડવામાં આવે તો આગળ જતા એને સારું પડે કારણ કે જો બાળપણમાં એને શીખવાડવા એના પરિવાર દ્વારા કે કેવી રીતે શરીર ની ચોકસાઈ રાખવી તેમજ એના આજુબાજુમાં રહેતા ઘરોને કેવી રીતે ચોકસાઈ રાખવી એ જરૂરી છે તેથી સ્વચ્છતા ના કારણે એને આગળ જતા કઈ તકલીફ ના પડે તેના માટે સ્ચતા બાળપણમાં જ શીખવાડવામાં આવે તેથી સારું કેહેવાય જેમકે જો એને બાળપણમાં ડેલી રૂટીન થઈ જાય પછી એને કઈ આગળમાં યુવાનીમાં કઈ પ્રોબ્લેમ ના થાય જેમકે જો એ અન્ય કારણોમાં જેમ કે તંબાકુ અન્ય જે વગેરે કરે છોસ્તામાં ના કહેવાય એને પોતાની શરીરની કાળજી પોતે જ લે પડે છે જેના કારણે કઈ આગળ જતા રોગો વગેરેમાં મુશ્કેલીમાં ના થાય તે થી દવાખાને દોડવું પડે એ કારણોમાં જવું ના પડે તેથી ચચતા રાખી પોતાને પોતાના શરીર આપેલું હોય તો પોતાની રીતે તે હું ખૂબ જ જરૂરી છે આ માહિતી બાળપણથી જ મળે સારું કહેવાય જેમ કે હોસ્ટેલ ના રસ્તા વિદારથી ઓને કેટલી બધા લોકો ના વ દ્વારા કેટલીક એટલે કે રહેવાની એ ડ્યુટી પાડેલી હોય તેમાં એ લોકોને પોતાની જ રહેવાનું હોય છે જેમ કે સફાઈ એના કપડા વાનું નાહવાથી માંનીને પોતાની કાળજી પોતે જ રાખવી પડે છે તો દરજ દિવસમાં બે બે વાર ના નાવો ખૂબ જ જરૂરી છે તેથી આપણી શરીરથી નવી તાજગી મળીને કઈક આગળ વધી શકાય તમારી માહિતી આપવા માટે આભાર માનું છ